હલો
કેમ છો બેન
હું મજામાં છું ગમે હ
હું પણ મજામાં છું આ
હા હલો અવાજ આવે છે તારી આજ બ ચાલતી હતી અવાજ આવે છે.
હા હા આવાજ આવે છે આજે આપણે એ ખૂબ જરૂરી વિષ વાત કરીશું મોબાઈલ નો સાચો ઉપયોગ
બલકુલ કર છો તમે બોલો બ સર પણ મોબાઈલ પોતાના જીવગની એ એ તો હવે આપણે માટે બહુ જ મહત્વનું થઈ ગયું છે એવું ગેજેટ કેટલા બધા હ કામ એક જ મલ્ટીટાસ્કિંગ કામ કેટલા બધા એક એકમાત્ર વિકલ્પ મોબાઈલ રહી જેમથી પેલા લોકો કડી નોમાલ તમા કેલ્કુલેટર પછી ઇન્ટરનેટ કેટલી બધી પીડીએફ કેટલા બધા એપ ના માધ્યમથી આપણે મોબાઈલ ચલાવી શકીએ છીએ ફોટોગ્રાફી કરી શકીએ મલ્ટીટાસ્કિંગ છે આ મોબાઈલ
સાચું થયું બેન એજ મોબાઈલ ના ઘણા ઉપયોગ ફાયદા છે. એ પણ જો એને યોગ્ય ઉપયોગ ના થાય તો નુકસાન પણ થઈ શકે છે. જે અમારે મતે મોબાઈલ નો ઉપયોગ જ્ઞાન મળવા પરક રાખવા જરૂરી કામ પૂરા કરવા અને ઇમરજન્સી માં માદદ મદદ માટે કરવો જ જોઈએ આજે વિદ્યાર્થી પણ મોબાઈલથી ઓનલાઈન અભ્યાસ કરે છે.
બિલકુલ સચ કહો મોરખને જે તો બાળકો ના જવનમાં હવે શું છે પહેલાથી બાળકો એજ્યુકેશનમાં કોમ્પિટિશન બહુ જ વધી ગયો છે. અને મોબાઈલ ના માધ્યમ થી આપણે બધી એવી બાબતો એવા વિષયો છે. જેની આપણને જો માહિતી ન હોય પણ આપણે ઇન્ટરનેટ ના માધ્યમથી એનો એની મદદ લઈને આપણે બાળકો અ નિજના વિશે જણાવી શકીએ છીએ. યુટ્યુબ પર ક્લાસીસ ઓનલાઈન ક્લાસીસ નો ઉપયોગ કરી શકીએી અ પછી વ્યાપારમાં પણ મોબાઈલ ન બહુ જ મહત્વ ન ભાગ થઈ ગયો છે અહમ ભાગ થઈ ગયો છે જેનાથી આપણે કોઈ પણ વેપાર પણ આપણે
એકદમ સાચી વાત
એના માટેસ્ આપણેે સરસ
એકદમ સાચી વાત થઈ બેન એ જે ઘણી શૈક્ષણિક એપ અને વિડીિયોની વિદ્યાર્થી નવમ જ્ઞાન મળવી શકે છે. પણ ઘણા વિદ્યાર્થી અભ્યાસ કરતા કરતા. ગેમ રખવા ગેમ રમવા લાગે છે. મુખ્ય સમસ્યા છે મોબાઈલ સાધન છે સમય બગાડવાનું માધ્યમ નથી. સોશિયલ મીડિયા પર ઘણો સમય જતો રહે છે.
ચોક્કસ વાત કરી તમે બાળકો છે વધારે પડતો સમય છે. મોબાઈલ માં વિતાવી નાખે છે એટલે એનાથી સમય નો બગાડ થાય છે એટલે મોબાઈલથી એક એવો ડિવાઈસ છે. જેનો ઉપયો. બ શ ના બકી એવું કામ એવું ડિવાઈસ નથી જેનો ઉપયોગ કરીને. આપડ આપણું ભણતર જીવન સમય એ બધું ગબત કરી.
સાચી વાત છે બેન ભોજન કરતા સમય પરિવાર સાથે વાત કર્યું અને ધ્યાનથી જમવું જોઈ. અ રાતે સુતા પહેલા લાંબા સમય સુધી મોબાઈલ જેવાનું છય. યોગ્ય નથી હતી એં. પર અસર પડે છે અને આંખો પણ થાકી જાય છે. મોબાઈલ થી પરિવાર સાથે દૂર રહેતા હોઈએ તો પણ વાત કરી શકી આ મોબાઈલ નો ખૂબ મોટો તો ફાયદો છે વિડીિયો કોલ થી પણ સહજ વાત થઈ શકે છે.
બિલકુલ ચોક્સ વાત કરી તમે આપણે કોઈ બહાર દેશમાં રહેતું હોય. હ તો આજકાલ જો ઘડતન ના લીધે કેટલા બધા બાળકો છે. એ આપણા પરિવાર થી દૂર વિદેશમાં જઈને વસે છે હ અને કેટલા બધા લોકો માણસો છે જે લોકો વ્યાપાર અને પોતાના કરિયર માટે વિદેશ ે છે વિદેશમાં જઈને વસે છે તો ત્યારે આપણે અહિયાં ત્યોહાર હોય કઈ આવું. પ્રસંગ હોય બધા પ્રસંગની ખોમાં એ માણસની ખોટ પાડે છે કે ભાઈ એ આપણા સાથે તો વિડીયો કોલ કરીને. થોડીક પળો માટે આવું વિચારી શકીએ છે. આપ બું આપ અહિયાં જ મોજો છે.
સાચી વાત થઈ બેન બેંક નું કામ બિલ ભરવું. ટિકિટ બુક કરવું વધવું મોબાઈલ થી થઈ જાય છે.
બ સા
પણ કોઈ આજાણ્યા વ્યક્તિની ઓટીપી અથવા પાસવર્ડ કઈ જોઈએ.
બેન્કિંગ કામ ત્યાથી આપણે તો એમ કો કોઈ પણ લિંક આવે વેબસાઇટથી તો એને ક્લિક કરીએ તો આપ બધ માહિતી હેક થઈ શકે છે. આપણો ડેટા હેક થઈ શકે છે જેનાથી એ લોકો બેંક એકાઉન્ટથી પૈસા કાઢી શકે છે. આ એક બહુ મોટો સાઈબર ક્રાઈમ છે. અને જોકે સાયબર સિક્યોરિટી નામનું પણ એક હ એક છે દરયો જેનાથી આપણે આ સમસ્યા સોલ્વ કરી શકીએ છે.
સાચી અભ્યાસ રમત ગમત અને સ્વાસ્થ્ય પર અસર પડે છે એટલો અ સમયની મર્યાદા રાખ જરૂરી છે બાળકોને મોબાઈલ નો યોગ ઉપયોગ શીખવો.
એ વધારે આપણે રે શિક કારણ કે બાળકો છે ને મોબાઈલ જેવી એક્ટિવિટીથી બહુ બધી ક્રિયાઓ શીખે પણ છે હું એવું નથી કેહેતી કે એ માત્ર સમય ન બગાડે જ કરે છે. એનાથી કેટલી બધી એડવાન્સ વાતો પણ આ મોબાઈલના ઇસ્તેમાલથી શીખે છે. તો એમના ગણતર અને ભણતર અને બીજી બીજી બધી એક્ટિવિટીને વધારે એડવાન્સ કરવા માટે મોબાઈલ તો બહુ સારો ડિવાઈસ છે પણ હા એક એ જ વાત છે કે એનો ઉપયોગ આપણે સમયમાં નિશ્ચિત સમયમાં અને ઓછા સમયનો બગાડ બગાડ કરીને જો એ શીખીએ એ આપણી કારકિર્દી માં આગળ આપણને બહુ મદદ કરે છે.
સાચી વાત થઈ બેન ઘણા લોકો બીના કારણે કલાકો સુધી રીલ્સ અને વિડીિયો જોતા રહે છે એથી સમયોનો હ એ જરૂરી કામ અધુરા રહે છે એ જે મોબાઈલ આપ આપણી નવી વસ્તુઓ શીખી શકો એ જે ભાષા શીખી શક્યો કમ્પ્યુટર રસોઈ સંગીત અભ્યાસ અને બીજા ઘણા વિષયો ઓનલાઈન શીખી શકાય
બિલકુલ બિલકુલ સાચું ક છો તમે
મોબાઈલથી દૂર રહેતા પરિવારજનો સાથે વિડીયો કોલ કરવી પણ ખૂબ ઉપયોગી છે. થી સંબંધો મજબૂત રહે છે અને એકબીજાની ખબર પણ મળતી રહે છે.
હા અને જો સોશિયલ મીડિયા ના ભજન સ્તુતિ એવું બધું આપણે ચાલુ કરીને આપી દઈએ કે એ લોકો પોતે જાતે હેન્ડલ કરે તો પણ એમને બહુ સુકૂન મળે છે. તો એમના માટે પણ બહુ સારું છે અને માહિતી મેળવવા માટે તો આ એક હવે જો સમાચાર પત્રો ઓછા જ લોકો વાંચે છે સમાચાર અ ટીવીમાં લગાવીને પણ ઓછું જ જોવે છે. વધારે પડતા લોકો મોબાઈલમાં જ અપડેટ થઈ રહે છે જે પણ માહિતી આપણા નજીક આપણા શહેરમાં આપણા દેશમાં કોઈ પણ ઘટના ઘટતી હોય એની માહિતી થી આપણે મોબાઈલ ના માધ્યમ થી બહુ સટીક અને બહુ જલ્દી મળી રહે છે. પણ એક આપણે એ પણ ભાન રાખવું કે આપણે મોબાઈલ નો ઇસ્તેમાલ સારી રીતે અને અ સહી દિશામાં કરીએ તો એ જરૂર થી આપણને આગળ લાવવા અને સફળ કરવા માટે એક સહાયક બની શકે છે આપડા રોજિંદા ના કામકાજ ને આસાન બનાવવા અને સ્માર્ટ કરવા માટે તો આ બહુ સારો ડિવાઈસ છે.
સાચી વાત કરી એ જો આપણે મોબાઈલ નિયંત્રિત કરીશું તો એ આપણા માટે વરદાન છે અને જો મોબાઈલ આપણે નિયંત્રિત કરીશું તો નુકસાનકારક બની શકે
બિલકુલ એટલે કોઈ પણ ટેકનોલોજીનોો ઉપયોગ આપણે જો કરીએ તો એ અ આવું કહી શકીએ છે કે આપ અ માણસે આ ટેકનોલોજી બનાવી છે ટેકનોલોજી એ માણસને નથી બનાવ્યું એટલે આપણને અ આપણા ઇસ્તેમાલ અનુકૂલતા પ્રમાણે આપણે એનું ઇસ્તેમાલ કરવો જોઈએ બાકી એ એ ડિવાઈસ નું આપણને પોતાને એટલું અધીન થઈ જવું જોઈએ કે જેનાથી આપણો વિકાસ ન થાય એવો કામ ની કરવું જોઈએ એટલે જરૂર થી હું તો હું તો હવે લિમિટમાં અને રાત્રે અ થોડો આનો ઓછો જ ઇસ્તેમાલ કરવાની કોશિશ કરીશ કારણ કે મારા મારે પણ મોબાઈલ સાથે વધારે જ લગાવ છે હું પોતે પણ બઉ જ મોબાઈલ વાપરું છું તો આના આ બધી શીખ મારા માટે પણ એટલી જ છે જેટલી બીજાઓ માટે છે તો ચાલો પછી એ પોતાનામાં બદલાવ કરીએ એટલે થોડો કઈક સુધાર થાય ચલો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ.